હા કેમ છે?
બસ મજામાં તો કેમ છે?
બસ ઉપ પણ પણ મજામાં.
હું પણ મજામાં છું દિવાળી દિવાળી આવવાની છે એટલે, બહુ ખુશ છું.
હા નઈ દિવાળી આવવાની છે તો મને તો બહ જ ગમે હા દિવાળી. આ મારો સૌથી પ્રિય તહેવાર છે તમને ખબર છે?
હા મારો બી બહુ પ્રિય તહેવાર છે, અને તું દિવાળીની તૈયારી ક્યારે ક્યારે શરૂ કરે છે?
હા જો એમ તો લગભગ ચાલુ થઇ જ ગઈ છે. એટલે આમ એક અઠવાડિયા પેલા ઘરની સાફ સફાઈ ને એવું કરી રહ્યા છીએ. હવે ધીમે ધીમે થઇ જશે તમારા ઘરે?
અમારા ઘરે બી હજી તો ચાલુ નહી થયું, પણ હમણાં ધીરે ધીરે ચાલુ કરીશું બધું જેમ જેમ બધાને ટાઈમ મળશે એવી રીતે.
હા તો ચાલ તું મને કઈક દિવાળી વિશે આપડે બંને વાત કરીએ.
હા તું પૂછ મને હું તને જવાબ દઉં.
હા. તું મને ક કે તમને દિવાળીમાં તમે સૌથી વધારે કઈ મીઠાઈ ખાવ?
અમે હું તો દિવાળીમાં સૌથી વધારે છે ને કાજુ કતરી કહું મને કાજુ કતરી બહુ જ ભાવે. તને ખો કઈ ભાવે?
મને ગુલાબજંબુ બહુ ગમે, લાડુ બરફી અને એ બધું તો હોય જ.
હા મને બી ગુલાબજામુન તો સારું થું યાદ ડ મને ગુલાબજામુન રસગુલ્લા બી મેં બનાયલા છે દિવાળી માં.
હા અને તુ દિવાળી ના દિવસે તુ શું કરે?
હું સવારે વેલી ઉઠું છું પછી ઘર સ સજાવું છું અને રંગોળી પણ બનાવું છું, મસ્ત રંગોળી બનાવું છું હું.
વાહ! મને પણ રંગોળી બનાવવાની બઉ જ ગમે હ.
હા અને સાંજે, સાંજે મને બધા નવાં કપડાં બધા નવાં કપડાં પહેરીને પહેરીએ છીએ અને પછી ત્યાં અમે પૂજા કરીએ છીએ. છેને બધું કરીએ છીએ.
હા અમે પણ લક્ષ્મીજીની અને ગણેશજી ની પૂજા કરીએે જ છેએ દિવાળીમાં.
હા લક્ષ્મીજીની પૂજા કરવું તો બહુ સારું આપણા ઘર માટે અને આપણા આપણા માટે પણ.
હા ને પછી પૂજા પૂર્ણ થાય. તે પછી મીઠાઈઓ ખઈ અને એકબીજાને શુભકામના આપ તે વડીલો આપણને આશીર્વાદ આપે.
હ અને હું તો તને સાચું કવ મને પૂજા પછી મીઠાઈ ખાવાની જે મજા આવે મને ખૂબ ગમે એ એ ટાઈમ મને બઉ ગમે.
આ અને દિવાળી માં બધા સરગા સંબંધીઓ પણ ભેગા થાય એટલે એમને મળવાની પણ ખુબ જ મજા આવે.
હા બધા ભેગા મળે ને એટલે વાતો પણ થાય અને બધા મજાક મસ્તી પણ થાય.
હા અને પેલા તો લોકો ઘણા ફટાકડા ફોડતા હતા. પરંતુ હવે બઉ ઓછા ફટાકડા ફોડે છે ને?
હા કેમકે કુદ વાતાવરણ ને બધું વાતાવરણ અને અવાજ નું બઉ નુ પોલ્યુશન થાય એટલે. આપડે અત્યારે આ વખતે બધા ઓછા ફોડે છે.
હા ફટાકડા એમ પણ આપણે વિચારવા જઈએ તો ઓછા જ ફોડવા જોઈએ કારણ કે તેનાથી હવાનું અને અવાજનું બંને નુ પ્રદુષણ થાય છે. અને પ્રાણી ને એ બધા બી જાય છે, એટલે આપડે ઓછો જ ઉપયોગ કરવો જોઈએ.
હા સાચું વાત કીધી ત આપણેે સોચી સમજીને જ ફટાક ડા ફોડવા જોઈએ. આ વખતે તો હું ઓછા જ ફટાકડા ફોડવાની છું.
હા જરૂરથી અને સાચું કઉ ને તો આપડે પર્યાવરણ નું પણ એટલું જ ધ્યાન રાખવું જ જોઈએ.
હા ક્યારેક બઉ લોકો તો અર એવી એવી રીતે ફટાકડા ફોડતા હોય છે. કે ઝાડને બધાને નુકસાન થતાં હોય છે, તો એ ના થવું જોઈએ.
અ તમને ખબર હું તો દિવાળી ના દિવસે ફટાકડા ઓછા ફોડી. પણ આખા ઘરમાં દીવા પ્રગટાવુ કારણ કે એનાથી ઘર આમ ઉજાસ ઉજાસ લાગે અને ઈ કામ અલગ જ પ્રકાર નો ઉત્સાહ હોય દિવાળીમાં.
હા મેં ગયા વર્ષે પણ એવી રીતે જ કર્યું તું વધારે ફટાકડા નહોતા ફો ફોડ્યા, પણ આખા ઘરમાં દીવા કર્યા તા મે
હા દિવાળી આપડણે એને ખુશી પ્રેમ અને એકતા શીખવાય છે હા.
હા દિવાળી એવો પ્ર તહેવાર છે જા બધા મળીને બધા મંદિરે જાય બધા દર્શન કરે, એકબીજાના ઘરે મળવા જાય.
અ અને પરિવાર સાથે સમયે પસાર કરવાની એક તક છે, કે જયારે આમ દિવાળી દિવાળીનું એક વેકેશન હોય. કે જારે બધા બાળકો હોય, બધાને સ્કૂલમાં રજા હોય, કોલેજોમાં રજા હોય ન ક્રિમા રજા હોય એટલે એ બધી રજામાં તમે તહેવાર બધા પરિવાર વાળા સાથે ભેગા થઈ અને મનાવો એટલે એક સુવર્ણ તક કહેવાય આપણા માટે દિવાળી
હા દિવાળી માં સાચો સાચો આનંદ તો બધા જોડે જ આવે છે આપણને હ
હા અને મને ક કે તારા પરિવારમાં તમે કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરો
શું કે છે તું? સંભળાયુ ની મને.
હા હું એમ કઉ છું તો ને કે તમે લોકો કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરો.
અમે દિવાળી તો સવારે પેલા ઉઠીએ અમે બધા ના નઈ ધોઈને પેલાં ભગવાન આગળ અ નમન કરીએ ને પછી હું રડી બનાવું. જે પછી જમીએે આ તે કરીએ પછી રા તે ફટાકડા ફોડીએ. તમે શું કરો?
હા અમે તો જો સવારે અ દિવાળીમાં તો કાળકા કાળકા માતા નું મહત્વ વધારે આપવામાં આવે છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને બેસુ વસ એ રીતે આપડી દિવાળીની આમ ચાલુ થવાની હોય કે અગિયારસ હોય પછી વાઘ બારસ અને એવી રીતે આપણી દિવાળી શરૂ થતી હોય છે એટલે બધા દિવસે જેમ જેમ રીતે ભગવાનનુંું વામ નામ આવતું હોય એ રીતે એ ભગવાનને પૂજા કરવામાં આવે એમની ભજન કીર્તન કરવામાં આવે અમારા ઘરે તો પરિવાર સાથે મળીને મીઠાઈ ખાઈ નવું બનાવીએ બધા ફટાકડા ફોડીએ
બરાબર પ તમે લોકો બેસતા વરસના દિવસે શું કરો
અમે બેસતા વરસતા દિવસે સવારે વહેલા ઉઠીએ મંદિર માં મંગળા આરતી કરવા જઈએ પછી નવા કપડાં પહેરીને આપણા પરિવારના ઘરના લોકોને શુભેચ્છા પાઠવી
બરાબર હું અમે લોકો બી સવારે ઉઠીને નહીં ધોઈને પહેલા દર્શન કરવા બધા જ મંદિરે જઈએ પછી અમે એકબીજાના ઘરોને એકબીજાના ઘરોને એકબીજાના ઘરે જઈએ અને વાતો કરીએ ને બધાને નવા વર્ષથી શુભ શુભેચ્છાઓ વાવાતી્યા
હા જો હું તને હવે દિવાળી કેમ આપણને મનાવીએ છ છેીએ હું તને એ સમજાવ છ
સાર
જારે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષ ના વનવાસ પછી અ પાછા જયારે આવ્યા હતા જેમને ત્યારે રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે લોકોએ દીવા પ્રગટાવ્યા હતા ત્યારથી દિવાળી ની ઉજવણી પરંપરાગત રીતે શરૂ થઈ અને ગુજરાતીમાં દિવાળીનુંું વિશેષ મહત્વ એ છે કે કારણ કે કે વેપારીઓ આ દિવસે ચોપડા પૂજન કરે છે નવા વર્ષના હિસાબની શરૂઆત કરી છે અને પછી દિવાળી પછી બે વરસ આવે જેમ મેં તને કીધું એ ગુજરાતીમાં એક એક પ્રકારથી નવું વર્ષ કહેવામાં આવે કે નવા વર્ષ આપણું શરૂ થયું અને દિવાળી ના દિવસે આમ લોકો ઘરને સજાવે રંગોળી દીવા ભગવાન ની પૂજા નવા કપડા મીઠાઈ અને પરિવાર સાથે આનંદ બનાવે અને દિવાળી આમ આપડે એક વખત કહેવા જાય ને તો પ્રેમ એકતા અને ખુશી સ્વચ્છ અને સકારાત્મક જીવન જીવવાનો સંદેશ આપે છે
બરાબર સારું થયું ત મને કીધું મને અત્યાર સુધી એટલું જ ખબર હતી કે રામ ભગવાન ચ્યારે વન માંથી પાછા ઘરે આવ્યા હતા વિજય પ્રાપ્ત કરીને જયારે ઘરે આવ્યા ત એમના હેલમાં ગયા હતા ત્યારે બધાએ દીવા કર્યા હતા.
હા જે રામ ભગવાન એમની એ પિતા તરફથી આદેશ આપવામાં આવ્યો હતો તેથી રામ, સીતા અને ભરત ત્રણે જણા વનવાસ ગયા હતા.
હા બરાબર પછી અંતમાં જ્યારે રાવણનો વધ કર્યો પછી જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે રામ ભગવાનને સ્વાગત માટે બધાએ દીવા પ્રગટાઈીને અને એમનું સ્વાગત કર્યું હતું
હા અને રામ ભગવાન વનવાસ પૂરું કરીને અયોધ્યામાં આવ્યા હતા જે અત્યારે અયોધ્યામાં રામ ભગવાન નું એક મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. કે કઈ રામ ભગવાન ની એક ઓળખ કહેવામાં આવે છે.
હા. સારી રીતે એનું ઉદ્દઘાટન બધું કર્યું હતું.
હા પરંતુ આજકાલ પર્યાવરણને આમ ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગ્રીન દિવાળી ઉજવવાનો સંદેશ પણ આપવામાં આવે છે.
વાહ આ તારો સારો એક વિચાર છે.
હા જો હવે હું તને કઉ કે ગ્રીન દિવાળી એટલે શું, કે ગ્રીન દિવાળી એટલે પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી રીતે દિવાળી ની ઉજવણી કરવી. એટલે એનો મુખ્ય હેતુ એ છે કે હવા અને ધ્વનિને પ્રદુષણ ઘટાડવામાં આવે તેમજ પ્રકૃતિ નો રક્ષણ કરવામાં આવે. અને બીજું બીજી વાતમાં કહેવા જાવ તો ગ્રીન દિવાળી ઉજવા માટે આપણે ઓછા તો બિલકુલ ફટાકડા ફોડવા જ ના જોઈએ એને બદલે આપડણે માટીના દીવા પ્રગટાવવા કુદરતી રંગોથી રંગોળી બનાવી, એલ ઈ ડી લાઈટનો ઉપયોગ કરીને ઘરને સજાવું. પ્લાસ્ટિક ના શણગારને બદલે પર પર્યાવરણ મિત્ર વસ્તુઓનો જ ઉપયોગ કરવો. એટલે તેનાથી આપણું પર્યાવરણ પણ વધે છે અને એક આ અલગ પ્રકારથી આમ દિવાળી અ આમ કઈ બી કારણ વગર નું કઈ ખરાબ થાય તે રીતે ઉજવવામાં આવે છે.
સારી વાત કીધી તે, હું બી હવે આ વરષની દિવાળી હું આવી ગ્રીન દિવાળી જ ઉજવીશ. કે મારા મારા ઘરે હું મારા મા ટીના દીવા બનાવીશ અને હું માટીના દીવા અને હું ફટાકડા તો બિલકુલ નહીં ફોડું.
હા અને આજના સમયમાં પર્યાવરણનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી જ છે. તેથી આપણે સૌએ આમ બધાને એવો એક સંદેશ આપવો જોઈએ કે સ્વ સુરક્ષિત અને પર્યાવરણ મિત્ર ગ્રીન દિવાળી. આવું આમ કહીને બધાને ગ્રીન દિવાળી વિશે સમજ આપવી જોઈએ.
હા હું આ તે વિચાર સારો આપે હું મારા આજુબાજુવાળાને બી મારા આડસ પડસ માં બીજું થઈને હું મારે અને મારા મિત્રોને બી હું આ ગ્રીન દિવાળી વિશે કહીશ. તને એ લોકોને જાગૃત કરીશ કે લોકો બી દી ગ્રીન દિવાળી ઉજવે.
હા કારણ કે ગ્રીન દિવાળી થી હવા સ્વચ્છ રહે છે પછી અવાજનું પ્રદુષણ પણ ઘટે છે. પક્ષીઓ અને પ્રાણીઓને પણ કોઈ તકલીફ થતી નથી તે એટલે તે આપણા માટે બહુ સારું છે. નાના બાળકો પણ ઓછા પ્રમાણમાં બીમાર પડે છે.
હા સાચી વાત કીધી હું હવે બધાને જણાવ દઈશ. ધન્યવાદ તે મને આવી રીતે જાણકારી આપી બધી.
હા હા પાકુ હવે ફરી કઈ કામ હોય તો મને કોલ કરજે.
હા પાચ ચોક્કસ મારે કોઈ બીજી માહિતી જોઈતી હશે તારા જોડેથી તો. તને ચોક્કસ કોલ કરીશ.
હા હા સારું ચલો.
હા બાય જય દિવાળી.
જય દિવાળી.